હા તો અવાજ આવે છે મિત્ર.
હલો.
હલો.
હલો હા મીત્ર અવાજ આવે છે કેમ છે મજમાં છે ને.
હા મિત્રો મજામાં કેવું ચાલી રહ્યું છે મિત્ર જીવનમાં.
શું કે મિત્ર જીવનમાં એ સારું ચાલી રહ્યું છે પણ હ ખરેખર તમને વાત કરવા માંગુ છ એ તો મિત્ર એ છે કે આપણે જારે નાનપણમાં જે હતા એ ઘણું ઘણી એટલે નાનપણમાં જે હતા અને આપણે જે જીવન જીવતા હતા એ બરાબર છે મિત્ર કેમકે તમને એવું કે આપણે નાનપણમાં અ નાનપણમાં આપણે રમત રમતા હતા. હ કઈ. ભણવું નહી કઈ જાતની જવાબદારી નહી. પ પપ્પા પપ્પા લોકો જે લાવીને આપે ખાવાનું રેવાનું અને ત્યાર પછીથી કઈ પણ કરવાનું રવાનું સાંજે સાંજ પડે એટલે. જમીને પછી ઊંઘી જવાનું, સવારે ઉઠવાનું અને અને પછી વહેલી સ વારે ઉઠી ને પછી પાછું રમવાનું, એ નાનપણની યાદો અને નાનપણ ના એ કોઈ જાતની જવાબદારી નહી, કશું નહી જેના કારણે આપણે નાનપણ મને એવું લાગે છે ત્યાં સુધી એવું કે જ્યા પણ નાનપણ માતા એ જો મને અહ કેહેવાય છે ને કે ભગવાન ફરી જિંદગી આપે તો હું કઈ લાઈફ પસંદ કરું, તો મેં એવું જ મેં મારા ખ્યાલથી એવું વિચાર્યું કે લાઈફ આપે ને તો બાળપણની જે યાદો છે ને એ-એ પાછું ફરીથી પુન પુનરાવર્તન કરવાનું એ ભગવાન પાસે મે માંગુ છું. કેવું છે તારે મિત્ર?
હા મિત્ર. તમે તો તમારી બાળપણની જે પણ યાદો હતી એ અમને જણાવી, પરંતુ મારા જીવનમાં પણ જે અમે જ્યારે નાના હતા ત્યારે અમને-અમને અમ્મ ખુબ જ શોખ હતો, કારણ કે માટી રમ માટીમાંથી જે પન જેવ સ રમકડાને એવા બનાવીએ, પછી એ રમીએ, અને નદી નજીક જ એટલે અમે તો બધા નદી માં નહાવા જઈએ, પરંતુ એક વાર મિત્ર એવું બનેલું કે એ ચોમાસાનું ચોમાસાની ઋતુ હતી, અને અમે બધા જે નાના-નાના ટેણીયાઓ રે ને, એ લોકો બધા દોસ્તાર લોકો રૂમ પેલા નહાવા ગયેલા નદીમાં, અને નદીમાં નાહતા હતા ન એવામાં વરસાદ આવતો હતો એટલે ત્યા જ્યાં પાણીનું જ્યાં કૂ પાણી વધારે જોર-જોરથી વધાર અને અમને કે થોડુંક તરતા નહી આવડતું હતું, કારણ કે એ સમયે અમે જ નાના હતા કે નહી, પછી એકસ એમાંનો એક છોકરો નાનો, ખુબ જ નાનો હતો એમ, એ ડૂબવાં લાયગો તો મારા મિત્ર ના હતા એ તરત જ દોડતા ગયા અને એને-એને બચાવી લીધું. તો શું મિત્ર તમે પણ આવું અનુભવ કરેલો સે?
હા મિત્ર એ તમારી વાત પણ સાચી છે, કે અમ અમે પણ નાનપણમાં સ્કૂલમાં જતા, અમે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે પાણીની ખુબ જ તકલીફ અને જેના કારણે અમે લોકો શું પાણી આવે તો પછી અમારે નદીએ જ નહાવા જવું પડ તું અને પણ મિત્ર તને એક અહ વાત કેવ અ અમે નાના હતા ત્યારે સ્ સ્કૂલની પણ ઘ બહુ ઘણી યાદો ફેમસ કહેવાયને પેલી મને તો મને તો ફેવરેટ અને મારી મારી ફેવરેટ અને પેલી એ એક જ કવિતા પેલી શું કેવાય ડૂગી ડૂગીયા વાળી આવી મજાની પેલી ડૂગી ડૂગીયાવાળી એ પછી મને અ રીંછ એકલું ફરવા ચાલ્યુ આવી જે કવિતા છે ને બહ મને હમણાં પણ તે વખતે મને બહુ ઇન્ટરેસ્ટેડ હતું ને હમણાં પણ બહુ ઘણો ઇન્ટરેસ્ટેડ છે હમણાં પણ જો મને પાછી કવિતા ને એવું ગાવા કેય ને તો મેં એ કવિતા આખી આખી ગાઈ નાખું કે નાની ડુગ ડુગિ યાવાળી આવી પછી અ પેલું ઉમ અ હાથી ભાઈ આગળ ચાલે એવી કઈ કવિતા હતી પછી ટરરર ટરરર ઢમઢમઢમ એ એ બધી નાનપણની જે કવિતાઓ અને બાળપણને એજ રમત રમવાનો ઈ તો પછી અભિનય બી કરવાના આવે પછીથી અભિનય બી કરવામાં આવે પછી ઘણા મિત્ર લોકો એવું કે મસ્તીખોર એટલા બ કરતાં હોય કે કોઈના કોઈના બેગમાંથી પેન છી લઈ ભાગે પછી કોઈના બેગમાંથી નાસ્તો લઈ ભાગે મારે દોસ્ત તને એક વાત કરી મેં હોસ્ટલમાં હોઉં ખુદ મારા માં તો મને ઘરે મળવા આયા હતા તો પેટીમાંથી અરે એવી યાદો પછીથી અ બીજા દોસ્તારો પાસેથી નાસ્તોમાં એ થવાનું એવી ઘણી યાદો મિત્ર તારી પણ એવું કઈ તો જણાવ
હા તમે જબરા શોખીન કહેવાય મિત્ર પરંતુ જયારે હું નાહલો હતો ત્યારે અમે પણ સ્કૂલમાં હતા કે અઆટલી ખુબ જ મસ્તી કરતા હતા અમે મિત્રો એવું હતું કે અ બીજાની વાડીમાં જે કેરી પાક કેરી રેયને એ કેરી અમે લઈ ભાગવા માટે જઈએ બધા ગ્રુપ બનાવીને લઈ જઈએ એક વાર અમે પકડાય ગયેલા હ મિત્ર કેમકે કેરી લઈ ભાગતા પેલો વાડી વાનો વાડી માલિક આવી ગયો અને અમે મે તો કેરીના ઉપર હતો એ એ પેલો માલિક આવ્યો અને નીચે ઉતરીને એટલો ભાયગો પેલો માલિક ભી અમાર પાછળ ભાગે તો અમારે પકડવા અન અમારે શોખીન એ દોડવા ન એટલે બરા ત દોડીય અને એક વાર એવું હતું કે અમે ફરવા ગેલા ને રસ્તામાં એ એક મોટું પેલું એમ વાડી હતી કેની તે વાડીમાં તરબૂજ કરેલા તરબૂજ દરરોજ અમે જોઈએ એમ તો એક દિવસ અમને પકડી લઈને બો જ માર પાડેલો તો મિત્રો તમે પણ યાદાની અનુભવ કરાવજોની અમને.
હા મિત્ર, તમે કીધું તેવી જ રીતે અમે પણ જયારે અ તમે તરબૂચને કેવી લઈ ભાગતા તા અમે તો અમારા બા જુમાં શેરડી ની વાળી હતી તો અમે કઈ કરીએ ની અને સાંજ પડે એટલે ચોપડા ઘરે જઈને ફેંકી દેવાના અને ઘરે જઈને શું કરવાનું શેરડીમાં જતા રહેવા શેરડી શેરડીમાં જઈને બરાબર શેરડી ખાવાનું પછી સાંજે પાછા ઘરે આવવાનું તો એક વખત એવું થયું કે હું અને મારુ મિત્ર ત્રણ ચાર જણા નાના લોઠા અન ટેનીંયા તેને અમે ગયા અને શેરડી તોડીને ખાતા હતા એવામાં અચાનક એ ત્યાંથી શેરડીનો માલિક આવ્યો ને એવું કેય તું કોણ છે, ક્યાં કોણ છે? શું કરતા છે? એમ કેય પછી અમને એવું લાગ્યું કે કઈ ની ચાલશે એમ કરીને પણ અમે ધીરેથી સાઈડ નીકળ્યો તો અમે જેવી રીતે જ્યાં ભાગતા હતા રસ્તા પર નીકળ્યા તો અમારા મોડા પાસે એ શેરડીને માલ તો પછી જે હાથમાં અમારી જે શેરડી હતી એનાથી એટલો માર પડ્યો એટલો માર પડ્યો કે બીજી વખત એ શેરડી તોડવામાં જતા જ નહીં પણ મિત્ર તને એવું કેમ કે જે બાળપણની યાદ હતી તે હમણાં બી જો યાદ કરી ને તો બહુ બો બ આનંદ થાય. કેમ કે બાળપણમાં શું કઈ જવાબદારી નહીં કશું જ નહીં ખાવાનું, રેવાનું, બસ મજા કરવાની પણ આજના લાઈફમાં તો એવું આપણે વિચાર કર્યો હતો હમણાં બો ઘણી જવાબદારી અને ઘણી અ પૈસાની બાબત કે કઈ કઈ બાબત હોય આપણા પોતાના શિરે એટલે મને એવું લાગે ત્યાં સુધી બાળપણમાં જ જો ભગવાન બાળપણમાં જ રાખે તો બાળપણમાં રાખે તો કેવું સારું તારે શું કેવાનું શે?
મ્ર મારી વાત સાચી છે આપ ભગવાન આપને બાળપણળપણમાં જ આપણને ગમે કારણ કે બળપણમાં એટ એટલું ગમે એટલું ગમે કારણ કે બળપણમાં આપણને કોઈ રોકટોક નહી કરે જે શાંતિથી આપને કઈ પ્રેશ ઘરની જે જવાબદારી નહી રહે એટલે આપણને ફ્રીવું ફી ફીલ થાય અને આજે જોઈ તો આપણને ખુબ જ આપણે જેમ કોલેજ કરીએ તો આપણને એમાં પૈસા ક બુક લેવાની ને એવું ઘણું બધું આપણને તકલીફ પડે તો શું મિત્રો તમે કોલેજમાં જતા હશે ત બધું તમે જ કરે ને પૈસાની એરજમેરજ
હા મિત્ર હું હમણાં હા કોલેજમાં જઉું પોતાને મંસ કે પોતાના પગ પર ઉભા થઈને કઈ પણ વસ્તુ હોય કે પછી થી પોતાને પૈસા થી માંડીને કપડા થી માંડીને બધું ઘરેથી માંગવું નહી પોતે જ પોતાની મેળે કરવાનું થાય બાળપણ માં એવું કઈ હતું નહી પોતાની મેળે કશું કરવું નહી ખાલી પપ્પા પાસે માંગવાનું પપ્પા લોકો આપે અને પહિ પપ્પા લોકો લાવી આપે એ બાળપણમાં ખુબ જ મહત્વનું હતું મિત્ર હું ત હું ખાલી પપ્પા ને બસ આ કે મકડું જોઈએ કે પછી આ જો તો મિત્રો મને બાળપણમાં એ લાવી આપતા અને બસ ખાલી મજા કરવાની એ બાળપણની યાદો છે મિત્ર
હા મિત્રો તમે તમારી જે પણ જે પ્રોબ્લેમ હતી અને જે બાળપણની યાદો હતી એમને ખુબ જ સારી રીતે ત એમને સમજાવી પરંતુ મિત્રો આજે આપણે જોવા જઈએ તો જે આજનું બાળપણ પેલાનું બાળપણ જેવું રહ્યું નથી કારણ કે આજે આપણે જોઈએ જે બા એવું છે મિત્ર કે આજે જે પણ એ બાળકોના માતા પિતા હોય છે એ લોકો પોતાના બાળકોને બાળકોને ભણવા ભણવામાં જ મોકલે છે કારણ કે એ લોકો જે પાંચ વર્ષ ના થાય ને એના પેલાથી કેજીને એવું એટલે જે આપણે બાલવાડીને એમાં મોકલે એનાથી એ લોકોને ભણવાનું જ પ્રેશર હોય છે પરંતુ પહેલાના જમાનામાં એવું હતું મિત્ર કે ભણવાનું પ્રેશર હોતું નથી અને સ અને જ્યાં સુધી મોટા નહી થાય ત્યાં સુધી એ લોકોને ભણવા નહી મોકલે જેથી કરીને એ લોકોનું ભણવાનુંને એવું પ્રેશર ના હોય પરંતુ તમે અમને આટલો કિંમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર મિત્ર.